હાલો. એ આપડે અહીયા અયા ગ્રેવિટી મોલ ખુલ્લો જોયો.
ક્યાં કર.
કઠડા રોડ ઉપર.
હા હા હા. જોઈ હું આમ જોયેલો છે પણ હું ગઈ નથી કોઈ દિવસ.
હમ.
્યા આમ મુૂવી નું ને આમ બધું સારું છે એ બધા ફોટો મુકતા હોય એટલે.
હા એ તો મેં પણ જોયું છે.
હમ.
કેવું કશે જ્ઞને બહ મોટો છે મોલ તો.
મોટો તો ની ટિકિટ બી બહ મોંઘી છે.
ઓ.
કેમ કે બે ત્રણ જણાની મો સાંભળેલું છે ને કે જ્ઞાન મોંઘુ છે. જાન આવરતા અયા આપડે ઓલું કરતા.
હા.
બો હમ. અમારે ટાાઈમિંગ થઈ ગ. સમ અમારે બહુ બહ ત. મોડું તો મોડું આઠ પછી આઠ સાડા આઠ તક જમી લઈએ.
હમ અમારે તો દસ્ દસવાગે.
હા મારા મારા મમ્મી ને દસ વાગયો અહીયા નહી. હમ.
હા તો ક્યારેક જ વેલું હોય બાકી તો દસ સાડા દસ અગિયાર એમ લાગે
આજે જો ગામમાં ગઈ હતી ને તો ત્યાંથી કોટ સેટ લાવી મસ્ત છે
હમ
હલો ખબર છે આપડે ઓલી નવીલ દુકાન નીકળ નથીથી હમ નામ નામ તો મને ભૂલાઈઈશ પણ તહીંથી લાવધી સસ્તામાં પડ્યું મને કાપડ નામ સારું છે
પછાથી
ઉધરસ થઈ ગઈ છે
હા જોુન હમણાં આવી ગ ઉધરસ શું કેવાય ખરેડી પડી
મમ્મી ને ક દવા આપી દઈ
હા મમીળ કુ તરા ના ફવા લઈ ગયા છે
એવું છે
હમ એક જ મિનેટ
હા
તુ જેઠાલાલ જોને
કોણ હું
હા અં અં હા
ના
અરે તો શુ હાલો ઘર ઘર કી કહાની
ઉહુ એટલે જેઠાલાલ લે અત્યારે કે છે કે
ના આમ જ અમારે તો આખો દિ ચાલુ હોય
એમ જ તો તો તો હું આખો દિ ચાલુ રાખું
અમારે પણ આખો દિ
ત્યારે જોતી એ જોઈશ એમ એટલા માટે મે ના પાડી
અમારે પણ આખો દિવસ ચાલુ હોય જેઠાલાલ જેઠાલાલ જેઠાલાલ
એમ તો હું આખો દિવસ જોઉ મારે ખાવા ટાઈમે જેઠાલાલ ફ્રી ટાઈમે જેઠાલાલ
અમારે ય જેઠા લાલ જ અત્યારે ચાલુ જ છે
કોણ જાયસ તારી બેન
હા આ અ
મજા આવે પણ જેઠાલાલ જોવાની મજા જ કાંઈક અલગ છે
ઇન્ટરેસ્ટિંગ લાગે ને બોવ સિરિયસ કાંઈ આમ કોઈ નય આમ હસી મજાક વાડું ટેન્શન વાળું કાય હોય નય એટલે મજા આવે મને પણ એટલા માટે જ ગમે સિરિયલ કરતા આમ સારૂ
હા મજા આવે જોવાની હે જમી તા ચમતા પાળી ચળયા વગર ચાાલે નહી
હુ હુ જમવાનું ન ગમે
હા હુ જમવાનું ભાવે જ નહી
હુ અ
હવે આપડે પાલર નું શું આગળ ઓફ પલાન છે
ટાઈમિંન છો વે ક્યાંક જગ્યા સારી ગોતી ને દુકાન ખોલીશુ
હા આ અ આ
હજી થોડું થોડું આવડે છે એટલે થોડું હજી મહેનતની ને બધી જરૂર છે.
હમ
એમ કે વાત્સલ્ય સાથે તો ન જ થાય ને થોડોક તો ટાઈમ લાગે બધું. ઓલુ કરવા નુ
થોડોક તો ટાઈમ જોવો
હા હુ હુ ઘરમાં સાવ શાંતિ દેખાય
મારા મમ્મી પૂછે છે હજી પણ ચાલુ છે.
ઓ હો ફોન તો ચાલુ જ હોય ને
અ આ આ
ઘરે શું કરે ને સુતાં
બસ જો કૂતરા ની વહેણ વહેણ હમણાં તો વરસાદ આવ્યો તો
હા થોડી વાર પેલા આવ્યો તો હું ગામમાં હતી એટલે ત્યાંથી અ આવતું હતું ને ત્યારે
તો તો પરથી ગયા હતો ને
નઈ હું ઘરે પોહોચી ગઈ ને પછી આવ્યું.
હા હા તો સારું
હ વાંધો ન વા આવીવ ત પણ
જોકે એટલું બધું આવ્યો ને ફી જરા જરા જ આવ્યો
હમમ છાતાા એ ભાઈજ
હા
ગરમી પાસેે રોજ કે ગરમી પાસેે રોદ
ના ગારો થાય આવ બહવ જ
અવાજે આવતોું તો
ના
જમવાનું કો બનાવે અત્યારે
હ મ્મી આપડણે હવે બપર ના જ બનાવાનું બાકી વાસણ ને એ બધું તો આપડે કરવાનું જ આતેમાં જમવાનું નહિ બનાવવાનું
તો સાસુ ની કરે કોણ બનાવશે પછી
ત્યાંની વાત ત્યાં જોઈ જાય અત્યારે તો આપણા અત્યારે લેવાની કરે છું તે હા
હા એ છે.
ઘરે છ આપ ખુદના ઘરે છે ત્યાં સુધી આપણે મોશક લેવાની જેટલું કામ આપેલું છે એટલું જ કરવાનું એનાથી વધારે નહી કરવાનું.
પછી કોણ મોજ કરવા દઈ છે.
હા ત્યારે મળે મોજ કરવાને તો કરી લેવાની બીજું તો શું?
હમ પછી રા આમ ભી વાસણા દૂટકવાનું
હા ત્યારે પછી તો બધું કરવાનું છે ખર નાને હચવાના છોકરા ને હચવાના ઘરવાળા ને હચાવવાના ને
બધી ને હાથરમાંસવી
હા તો એમાં એના નધું હોય તો તો વાત જ અલગ છે.
હમ મારે પાસે ઘરે સંભાળવાળ હોય ને એટલે વાંધો ના હોય
હમ
ઓ ખરે બધા પ્રમાણે ધ્યાન રાખવાનું
હા હોય તો આમંધ ન આવે
હા હસબેન્ડમાં બે હોય તો
તત તો મશ્કલી હોય છે
હા તો કોઈ બધી ઉપાધ કામ કરવું જમવા બનાવવું સાચવું
હા મારે પણ હમણાં આવશે તો પછી કોમ્પિટિશન વાય
હમ વાતસ કે
હમ એમજ કરવાનું છે એમાં મને મેથસ બહ હાર્ડ છે પડે
એસમાં તો સ તોમને ગ મની
ઈ ને કેટલું હાર્ડ હાર્ડ આવે
મ ખલી મ અને ટેન્ નું હતું ને તો એ બહુ જ હાડ લાગતું
હા તો કોમ્પિટેટિવ એઝામ ને છે તો તો બહુ જ હાર્ડ આવે
હ તો પછી ગાઈડન્સ કોની પૈ થી માંગતો
હ મે લેક્ચર લીધેલા છે ઓનલાઈન ક્લાસીસ
હ દકાન તો નય
હમ હણા પણ એક સંંદિ ને હવે એનું રિઝલ્ટ તો ક્યારે આવે કોને ખબર બુક્સ છે મારી પાસે બધી
તો એ વાંચવામ ધ્યાન દેવા મન શાંત કરી ફોકસ કરાય
હા
સવારે ઉઠી ને થોડક યોગાન કરો એટલે વાંધો ન આવે
હમ એ તો સાર બાર બાર વાગે સુઈ ને સવારે
એનો મેડ આાગત
એ જ ને હ છોકર તારમ ઉરાડ
હા હા એ મારી આંગળી પકડી ને મને બહાર લઇ જસ એમનેસે એજમ મન સાાફ મૂકી દીધોરે મરચું વળી જાય
હ હ
બહ તો ફોન કરે
પૂરી સપતાહી ખીજસ
હા
બા કેમ કે બાજુમાં બાજુ માંથી છે ને અમાર કોઈ ના છોકરાની છોકરી છે ને આવે ને એને રમ તોકી
હા
એવલોું. ઓલી નાની છોકરી શીખવાડે એવી રીતે શીખતો જાય.
હા.
હીતે નાના વાના ને કઈ.
એના. હા એઈ છે પણણ રીસા આઈટલા. બહ જ રિસાઈ ઊંધો પડે ને ચતો પડે ને.
હ.
આત્મા.
તો તો એ શું કરવા પડે.
એટલે તો વા જ છે. એ મારી આંગળી પકડી ને મને એમ કેસ કે બહાર હ મારે રે.
હા અ અ અ.
મેં નો હાથ મૂકી દીધો ને તે રી હાઈ.
હા હ.
કઈ ની જેવાળી જમવાનું શાક બનાવેને રેસ્ટ જ છે.
રોટલા કે રોટલી.
રોટલા.
હા.
અત્યારે રોટલા જોઈ સવારે નાસ્તામાં રોટલી હોય. ને બપોરે કોક ટાઈમ હોય બાકી.
અમારે તો સવાર હોઈ. રોટલી હોય બપોરે ભાત ભાત રોટલા બી.
ભાત હોયને રોટલીમાં સવાર હોયતી હોય ને એટલે જમી લીધું તુ ડોન્ટ વેસ્ટ જ એમ.
હા અમારે એમ જોય વધારે રોટલી હોય તો પછી રોટલા કરવાની. જરૂર નથી. આ તો પપ્પા અને ભાઈ ને હોય ને તો કરવા પડે બાકી કઈ જરૂરત નથી હું તો ખાઈ લઈ બધા.
તો.